હલો. હલો.
હેલો.
હ મને પણ હ આવતો છે આજે છે છે ને આપણે મહિલા સશક્તિકરણ વિષય પણ થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છે તો તમે મહિલા સશક્તિકરણ વિશે શું સમજો છો?
હા હું મહિલા સશક્તિકરણમાં ઘણું માનું છું કારણ કે આજનો જે યુગ છે ત્યાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ જ જોવા મળે છે પછી એ પોલીસ ન હોય કે ડોક્ટર હોય કે પછી ટીચર હોય કે પછી ડ્રાઈવ વિંગ માં હોય એરફોર્સમાં હોય બધે જ મહિલાઓને સ્થાન અપાયું છે કારણ કે મહિલાઓ પેલા જે દબાણ વાળા વાતાવરણમાં જીવતી હતી જેમ કે અ પેલા બધા કુરિવાજો હતા ને કે ઘૂઘટ. કાઢવાનું પછી દીકરીને દૂધ પીતી કરવી. એ બધા કુરિવાજો નીકળી ગયા છે આપણી સમાજમાંથી એટલે આજના યુગમાં દરેક જગ્યાએ મહિલાઓને અ પુરુષ જેટલું જ માન સન્માન આપવામાં આવે છે. અને એ પોતાના લાઈફમાં આગળ વધી શકે છે તમારું શું કેવું છે આના વિશે?
હ તમારી વાત પણ બરાબર જ છે જો આપણે વાત કરીએ આ મહિલા સશક્તિકરણ વિશે ને તેમાં તમે વાત કરી કે આપણી જે પ્રાચીન પરં પરા હતી એમાં મહિલાઓ. છે ને એકદમ નીચું સ્થાન આપવામાં આવ્યું હતું અને પુરુષોને ગુરુ ઉંચુ ને એકદમ પ્રતિષ્ઠિત સ્થાન આપવામાં આવ્યું હતું તો કુરિવાજમાં તમે જે વાત કરી ને તે સિવાય પણ આપણે વાત કરીએ ને તો પ્રાચીન સતી પ્રથા ચાલતી હતી આપણે મહાભારત કાળની જો વાત કરીએ તો ત્યારે ખબર? કે એમના અ પતિનું જો અવસાન થાય તો મહિલા એ પણ એમને એમને જે ચીતા હોય તો સાથે બેસીને પોતાનું પણ સતી થવું પડત હતું એટલે એના જે પતિ હોય તેમની સાથે મહિલાઓને પણ સળગાવી દેવામાં આવતા હતા એટલે આ રીતના સતી. પ્રથા ચાલતી હતી તે કુરિવાજોમાં આપણે સમાવેશ કરી શકીએ તો પેલાની જે પ્રથા હતી અને આપણે હમણેની જો આપણે. વાત કરીએ તો એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે અને સમાજ મહિલાઓ સશક્તિ ત્રણ વિષય પર સુધારા તરફ આગળ વધી રહ્યો છે એવું મને લાગી રહ્યું છે.
હા તમારી વાત બરાબર છે. મહિલા સશક્તિકરણ માટે તો આજના યુગમાં બહુ મોટું સ્થાન મળે છે લેડીઝોને કારણ કે હમણાં કોઈ એવી વસ્તુ નથી જે અ લેડીઝ ન કરી શકે હવે પોતાનો બિઝનેસ કરે છે અને દરેક ક્ષેત્રોમાં આગળ પણ વધે છે. અને મોટા હા અને હું એ પણ કેવા માંગુ છું કારણ કે અ આ મહિલાઓ છે ને એનામાં એક અલગ પ્રકારની એનર્જી ભગવાને સ્થાપી છે. એટલે એને શું કામમાં આળસ ન નથી આવતી અને એનામાં અવનવી વસ્તુઓનો એ શું બહું થતો હોય છે. હોર્મોન્સ અલગ અલગ હોય છે. અને અ હમણાં વાત કરું ને તો સુરતમાં અક્ષર આર્ટ કરીને ખુલ્યું છે. એ પણ એક લેડીઝે એકદમ મધ્યસ્થ વર્ગની હતી. અને એણે પોતાની આવડત ને એટલી આગળ વધ વધારી કે બધ્ધું પ્રેઝન્ટ કરે છે. હમણાં પોતાની વર્કશોપ ખોલી છે અને એવું બધું છે.
હા, તમારી વાત પણ બરાબર જ છે. હવે જો આપણેે મહિલા સશક્તિકરણ વિશે આપણે વાત કરીએ તો અહયા આપણી જે સરકાર છે એ પણ ઘણી જાગૃત છે આ વિષય પર એટલે જ સરકારે ઘણી બધી યોજનાઓ બનાવી કે બેટી બચાવો બેટી પઢાવો ને મહિલાઓને આપ આપણે વાત કરીએ તો છોકરી લોકોને શાળામાંથી મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત મફતમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત નવમાં ધોરણમાં અને દસમા ધોરણોમાં જે પણ છોકરીઓ અભ્યાસ કરી રહી છે. એમને સાયકલ વિતરણ પણ કરવામાં આવે છે કે જેથી દૂર ના વિસ્ તાર બાજુ જો રેહતા હોય તો તેમને આવાજ જવા માટે સરળતા રહે.
હા, અને બીજી વાત એય કે આ મહિલા સશક્તિધ્વ અ કર પન દ્વારા છે ને કરતા અને બધી સ્ક્રિપ્ટ ડેવલોપ કરતા અન આજે વો છેને તે અ પોતાને એકદમ માર કે અમૂકે છે ઓ આવડતને બહાર લાવે છે અ અને સા તારો નફો પણ ઓછો છે.
હા, તમારી વાત પણ બરાબર જ છે. હવે છે ને આપણે જો વાત કરીએ ને તો મહિલા પોતે જાગૃત છે પોતાના માટે એટલે ઘણો સમાજમાં સુધાર આવી રહ્યો છે અને બદલાવ પણ આવી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ તો મહિલા અ અગાળી પુરુષો કરતા ઘણી અગાળી જોવા મળે છે.
હા, કારણ કે હમણાં પોલીસ હોય કે ડોક્ટર હોય બધી જ જગ્યા તે મહિલા મળે છે. અને હમણાં એવું નથી કે અ જે કાર્ય પુષ્કર છે તે મહિનો નથી કર લેતી. હાલનું એવું એકે કાર્ય નથી. કારણ કે કે હમણાં બધી
હા.
જ્યાં એ વ્ય જોબ ક હલો.